એલો
ક્યાં બેસા છો તમે અત્યારે કોલ લાગે છે. જયશ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
આમ કે હ આજ ક્યાં બેચતા છો તમે જો અત્યારે કોઈ લાગે છે કેટલા દિવસ થાય કે ત મા કોનું ખોલીને લાગતો
અચ્છા કોલે નહી લાગતું કે અહીં બેઠીશું હું તો
ક્યા રૂમમાં?
ના એ બાને બેટશું
અચ્છા શું કરો,
કઈ નહી મારા બ્લાઉઝ ટાઈપ કર છો
ઓ મશીનસો તમારે
છેને મશીન
કે હાથ ની જ પાની
હાથની કલની છે.
કોણ શલે છે.
કઈ સિલેશેમાં ભાઈ છે આવેને તો ન સિલે છે.
હુમ
પૈસા આવે તો ના સિલે છે.
સારુ શીલે છે.
હા
બેઈ સીલે છે
હમ સારું તમારે કોલ આવશે. કઈ નહી. તમારે કોલ આવશે
અનુકલ
એક મીનીટ હે ઊભાથાસોહસો
હમ શું કરો છો તમે આ
કઈ ના મશીન ના મારે સીલું શું હા મજામાં શું હતું
આજ તો જવાનું પ્રોગ્રામમાં તમે
હા ને માામા રખ જાઓ આજે
શું કરવા?
કઈ નહી એના પ્રોગ્રામ છે ના
હમ. શું પ્રોગ્રામ છે?
આમાં ગોલબીટી નો પ્રોગ્રામ છોકરાને ગોલીબીટીના
છોકરાને
હ મામારે થોડા
બે ના કે એક ના
બેયને.
હમ.
સારું કોણ કોણ જાય છે?
એટલે હું જાઉં છું.
હમ. ઓર કોઇને આ તો.
ના.
હમ.
નહી. કય નય એ તો ના હો તો અ ઉદયપુર છે તો આ આવી જાય સુબે મે આ આવી જાય છે.
અચ્છા પાસું નય આવતી
ના.
કેમ?
કામ છે કે.
કામ છે?
હા એમ કેવા છે કામ છે એમ કેે છે.
ક્યાં છે અત્યારે?
કેમ?
અત્યારે ક્યાં છે?
ઉપર.
હા સુુંમાં તને
તમારા બાજુમાં કોણ છે?
કઈ નઈ છે બાજુમાં મુ છું ન મશીન છે.
હ તમારે શું તમારે નહી જવાનું એના પરિવારમાં
હા તો એ કરીશું ને હું તો હશે નને જાઉં છું અને હું મના કરી દેઉ છું.
હમ આ
એ અને મો હવે મારે તો ફોન ન કર્યો છે.
કોનો બડે બનાયો?
આના મોટકી
તો તમારે સાસુ બધા ઘેર સે
ના ગયા છે એમના ફોન કર્યો છે ખબરે કોઈ નહી ગયો છે મારે તો કર્યોય નહી છે.
એને, આમ નને કરવાનું આવે તમારી સાસુ તમારા સાસુ સસરા બોડ દ એને કઈ દે તો તમારે જઈ લાવવાનું આ તમારા ઘર આવે તો પછી તમને નહી, જવાનું
આને મને કેવાય નહી છે. ક નય એમ ન કેવો છે, તુ જાય છે કે એ તને કયો છે આ વતે કઈ નઈ કેશે
હમ
હમ
ક્યારેલા મનાાયો બડથડે
ખાઈ બધ મને તો હોય ની વાતો છે ને મને કટ કેવી છે
ના પર ક ત્યારે તો બડે
અને પરસોને દંધ થયો
હમ
હમ્મ
કઈ વાંધો નહ તમારે નને જવાનું તો કઈ વાંધો નહી
હ આટલે મહિને જાવશું મારે શું છે.
તમારે નહી જવાનું આજ ના આવે તો તમે નહી, જવાનુ પછી આમ કતા મો તો ના જાય ને આમ આ છે. અને માથા ઉપર બેસી જાય.
હમ્મ ટ્રેમી કર છેું વિઝિટમાં રાતે જઉુંન છેહી અરે તો
હમ
એક વગત તો હું જાઉં નઈ છે, એને
એક વાગે તમારે જાવશે
નહી જાવશું તો વણાને પતો પડશે એમ આણા કે કઈ હોલશેને હવે
હમ હમ હમ હમ
હ
આપ પે તમારા પેલા અંકલ ના બે છોકરા ગોળ પહેરી ત્યાં નહી, આવ્યા
કોલ
તો મેં સાસુને ભેજતા
ના આયા થ ના આયા તો
હ અયા તો આવું પડશે ને એને છોકરી ન સાસવું છે, તો
હા
હમ
નહીં આવે તો બોલે છે ને પછી કઈ વખત નહી આવે છે તો પછી બોલે છે.
હા
નહી આવે તો પછી બોલાય છેને
હમ્મ ઓ ખબ ઘરા લધુ
હા ખવાનું ખાટીું છે.
આઠ રૂપિયા તો
હા ભેગોને બનાવી લીધોને ખાઈ લીધો એ પોછો તો લગાવી નઈ છે, મેં કઈ નઈ જાઉં છું અને લેટ હોઉ છું ને પ માસરને જાવં છુ.
હમ હમ સમયનાંદ ક્યાં છે.
હો છે.
હમ
પ એ છે.
હમ તમે બોલતા તો એને ખબર નહી પડતી.
કેમ ના ના બહને છે ના અહીયા ના છે બડે. વાન છે હમ.
હમ તોરા દાદી શ શું
અ તો હાપડડે ના આવે છે. મારે નાણ છેને, કયા નીકલશે કઈ પતુ
હ
હુ, લેટ થઇ જાાવ થોડ
તો એક વાગ્યા નીકલો છો ને તમે તો
ના આવાજ નીકળી છું હું તો હું માસરી કરીને જાઉં છું. થોડી દેવટે રોકું છું પછી સાતમે જ જાઉ છું મ
હમ. સારું.
હ હમ
સુમાણો ખાવા માટે
રોટલી બના ના ભિંદીની સાક
ભિડીનું.
ઓ બા છે બંદલી
ના પર ખેતની બિંને બહુ સાર લાાગસ હ મ બઉ ભાવતી આવી ભીડી
હમ
હમ
અરે પપે હ
અરે યાર કઈ સાઈ રહ છે એના ડોરો. બાર બાર નિકલો છે હા.
ધાવો બારવા.
હા ધાગો કઈ નનીકલે છે વાર બર એના ગુઝવાનું.
હમ પેલા તમારી ના ક્યાં નોકરી જાવતી તો બંધ થઈ ગ
ના આવે નહી જતી નાને કમ્પ્યુટરનું લવન લેવે સીખે. કમ્પ્યુટર આવે નથી છે એમ.
એક મહિનો ગઈ ને
ના ચા પાદન
બસ પૈસેસા થોડી ના આપ્યા
હમ પૈસા કો ન આપે એને શીખવા માટે ગય છે.
હ અચ્છા
પેલાને શીખાવે છે પછી જોબ દેવે છે એને
હમ તો એને બિલકુલ નહી આપો.
ના એ તો આ તો પણ એના જદા જ આવે છે કે
હમ અ સ ટિકિ દ હોયના એને દધ
હમ હા ક દી છે કઈક અન આગે જ આવે છે એમ. આટલો નહી જણ
હા હમ એ અને આરસટી ના બી છે વધારેા છે.
કેમ?
ઊ ધી હોય તો એને વધારે ચા
હહી પતો પડે છે
આ આરસ સીટીને જદ જાય છે.
હમ
હમ
હલો
હા બોલો ઓળ શું કરો
આજ હું કઈ નહી કરું હું
રોટલી ઓ રોટલી ખાઈ લીધી છે કઈ નહી હવે હુંય નાઉ છું બછે જાઉં છું ઠીક છે ચાલો
હા ઠીક છે
અરે બોલે કં છે